જામાં?
હા મજામાં તમે કેમ છો?
બસ બસ મજામાં આ તો મે કીધું આજે છે આપડે નશામુકિત વિષય પર ચર્ચા કરીએ. કારણ કે આજના સમયમાં નશાની સમસ્યા સમાજ માટે એક મોટો પડકાર બની રહી છે. નસો માત્ર એક વ્યક્તિને જ નહીં પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજને પણ અસર કરે છે. તેનાથી નશા મુક્તિ વિશે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે થાય છે એવું કે ઘરનું એક વ્યક્તિ નશો કરતો હોય પરંતુ એની અસર આખા પરિવારને પડે છે. જો પુરુષ હોય તો તેની પત્ની તેના બાળકો જો સ્ત્રી હોય તો તેનો પતિ તેના બાળકો તેના મા બાપ બધાને જે છે એ નશા અસર કરતી હોય છે કારણ કે અ નશામાં વ્યક્તિ શું બોલી રહ્યું છે શું કરી રહ્યો છે એને સમજાતું ન તેના ઇમોશન્સ પર તેનો કાબુ નથી હોતો તો એ કઈ પણ બોલે કઈ પણ કરે છે એમ અને નશો એટલે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જે શરીર અને મગજ પર અસર કરે. અને ધીમે ધીમે તેની આદત પડી જાય જેમ કે દારૂ, તમાકુ, સિગરેટ, ગુટકા અને અન્ય વ્યસન વ્યસનકારક પદાર્થો. જયારે આપણે નશાની વાત કરીએ, તો આપડે એવું સમજીએ કે ખાલી દારૂની જ વાત થાય છે. પરંતુ એવું નથી, આપણે તમાક કુ, સિગરેટ, ગુટકા એ બધી જે વસ્તુઓ છે, એનો પણ સમાવેશ વ્યસ સન માં જ થાય છે, તો આપણે આ બધી વસ્તુઓ નો પણ ત્યાગ કરવો જોઈએ. કારણ કે આ બધું આ બધી વસ્તુઓ પણ અસર કરે જ છે આપણે રોજિંદા જીવનમાં, જેના કારણે આપણને અમુક ગંભીર રોગો થઈ શકે છે, જેના કારણે આપણને એકતો આર્થિક નુકસાન થાય છે.
નશાના કારણે આપણે જે છે આપણે કમાવા પર ધ્યાન નથી આપતા, તો ઓલરેડી આપ પડે ખોટમાં જ હોઈએ છે, ઉપરાંત આ બધી વસ્તુઓ લેવા માટે આ થાય એવું, કે આપણે એક વખત વ્યસન કરીએ એટલે બીજી વખત એનાથી વધારે લેવાની ઈચ્છા થાય, ત્રીજી વખત એનાથી વધારે લેવાની ઈચ્છા થાય. તો એના લીધે જે છે એ આર્થિક નુકસાન થઈ રહ્યું છે, એક તો પૈસા આવતા ન હોય. ઉપરાંત આ બધી વસ્તુઓમાં પૈસા જાય. એટલે જે છે, એ અ આર્થિક રીતે ઘણું નુકશાન ભોગવું પડતું હોય છે, વ્યક્ત તી તેને પણ, અને પરિવારને પણ.
હા, એ તો તમે સાચું કીધું, અને નશો કોઈ પણ સમસ્યાનો આમ ઉકેલ નથી, પરંતુ ઘણી એવી નવી, નવી સમસ્યાઓની પણ આપણે શરૂઆત છે, એવું કહી શકીએ. એક ક્ષણ નો નશો આખા જીવનની ખુશીઓ છીનવી શકે છે, તેથી નશા કરતા આપણે જીવનને વધુ પસંદ કરવું જોઈએ, અને નસો માત્ર એક વ્યક્તિને જ નહી પરંતુ તેના પરિવાર, સમાજ, અને સમગ્ર દેશને અસર કરતું હોય છે. ઘણા લોકો મનોરંજન, તણાવ મિત્રોના દબાણ, અથવા જિજ્ઞાસાના કારણે, નશાની શરૂઆત કરતા હોય છે. પરંતુ ધીમે ધીમે તે આદત બની જાય છે, અને પછી વ્યસન બની જાય છે. એટલે નશા મુક્તિ, આજના સમયની સૌથી મોટી સામાજિક સમસ્યા બની ગઈ છે. અને નસો એટલે એવી વસ્તુઓ, અથવા પદાર્થોનો ઉપયોગ જે વ્યક્તિના સમા અ મગજ શરીર અને વર્તન પર અસર કરતું હોય છે, અને ધીમે ધીમે તેની આદત પડી જતી હોય છે. અને સમાજમાં વિવિધ પ્રકારના નશા જોવા મળતા હોય, તમે કીધું એમ કે દારૂ, તમાકુ. બીડી અને સિગરેટ, કુટકા અને પાન મસાલા, ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થો, આ ઉપરાંત આજના સમયમાં આપણે જોતા હોઈએ તો, મોબાઈલ ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાનું પણ વસન, વ્યસન એક પ્રકારનું, આમ માનસિક વ્યસન તરીકે આપણે ચર્ચામાં ગણી શકીએ, કારણ કે તે વ્યક્તિના સમય ધ્યાન, અને જીવનશૈલી ઉપર ઘણી ગંભીર અસર કરી શકતું હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી, અ એની અસર જે છે, આપણને એવું લાગે, કે આપણે આપણા માટે કઈએ છે, આપડે દુઃખ ભૂલવા માટે કરીએ છી, પરંતુ એવું નથી હોતું. હવે જો, લોકો ન નશાની શરૂઆત શા માટે કરે છે? કારણ કે સૌથી મોટો મુદ્દો તો એ જ છે ને. તો તેના ઘરા, ઘણા કારણો હોય છે, ઘ ઘણા કારણો હોય શકે છે. જેમ કે મિત્રોનું દબાણ, ઉત્સુકતા. તણાવ, ખોટી સંગત, અથવા મનોરંજન માટે લોકો ક્યારેક નશાની શરૂઆત કરે છે પરંતુ પછી તે આદત બની જાય છે હવે શરૂઆતમાં લોકો એમ વિચારે કે થોડું થોડું લઈ લઈએ થોડું નશો કરી લઈએ થોડું દારૂ પી લઈએ થોડું એક પેકેટ ગુટખા ખાઈ લઈએ તો શું થાય? કઈ ની થાય એમ પરંતુ એવું નથી હોતું ઘણી વાર નાની શરૂઆત પછી વ્યક્તિને વારંવાર નશો કરવાની ઈચ્છા થવા લાગે છે. તેથી શરૂઆતથી જ સાવચેત રહેવું જોઈએ હવે નસો ના કેમ કરવો જોઈએ તો નશાથી ફે ફેફસા હૃદય યકૃત અને મગજ પર ખરાબ અસર પડી શકે છે. લાંબા સમય સુધી વ્યસન ચાલુ રહે તો ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. અને તમે કહ્યું એમ કે માત્ર શરીર પર જ નહીં પરંતુ મન પર પણ અસર થાય છે કારણ કે નશાથી વિચારવાની ક્ષમતા ઘટી શકે છે. ગુસ્સો વધી શકે છે આ એક સૌથી મોટો ગેરફાયદો છે નશો કરવાનો કે તમે તેમાં તમે શું સાચું છે શું ખોટું છે એનો ભેદભાવ નથી કરી શકતા ઘણી વાર ઘણા લોકો પોતાના પરિવારજનો પર પોતાની અ પત્ની પર પતિ પર અમુક પર હાથ ઉપાડે છે પોતાના બાળકો પર હાથ ઉપાડે છે. પછી યાદશક્તિ પર પણ નશાની ખૂબ મોટી અસર થતી જોવા મળી છે મળે છે અને આ બધી વસ્તુઓ જો થશે યાદ શક્તિ આવશે ગુસ્સો થશે તો સીધી વસ્તુ છે કે ને રોજિંદા જીવન પર એના પારિવારિક જીવન પર એની અસર થવાની જ છે. તો બધી એક રીતે નઈ નશો કરે ત્યારે વ્યક્તિને આર્થિક રીતે પારિવારિક રી તે માનસિક રીતે શારીરિક રીતે બધી તરફથી નુકસાન થતા હોય એવું જોવા મળે છે.
હા એ તો તમે અ સાચું કીધું અને નસો ઘણો નુકસાનકારક હોય છે અને યુવાનો માં પણ આજે જોઈએ તો દેશ નવા વિકાસ અને યુવાનો પર ઘણી અસર જોવા મળી રહી છે કે લોકો વધારે ને વધારે નશો કરતા થઈ ગયા છે કારણ કે આજનું આધુનિક જીવન છે. એ ઘણું જ વ્યસ્ત થઈ ગયું છે અને તણાવ ભર્યું થઈ ગયું છે એના કારણે લોકો નશા તારફ વળી રહ્યા છે. અને દશા ની પાછળના કારણ પણ ઘણા હોય શકે કે તમે કીધું એમજ કે મી દબાણ આવીને તણાવ માંથી રાહત મેળવવા માટેની આમ ખોટી માન્યતા જીજ્ઞાસા ફિલ્મો અથવા સોશિયલ મીડિયા નો પ્રભાવ પારિવારિક સમસ્યાઓ ખોટી સંગત તો આવા બધાના કારણે લોકો નશા ની પાછળ જતા હોય છે. અને નશાની સ અસર તો આપડા શરીર પન પન જોવા મળતી હોય છે કે આપડે ફેફસાને નુકસાન થઈ શકે હૃદયરોગનું જોખમ વધી શકે. પછી લીવર પણ ખરાબ થઈ શકે. આપડી યાદશક્તિ અને એકાગ્રતામાં ઘટાડો થાય છે પછી આપડી રોગ પ્રતિકારક શક્તિ છે એ પન નબળી બની જતી હોય છે અને નશા થી તો વ્યક્તિમાં આપડે ચિંતા વધતી હોય છે. અ હતાશા વધી શકે છે ગુસ્સો વધી શકે છે. અને નિર્ણય લેવાની ક્ષમતા પણ ઘટી શકે છે અને આત્મવિશ્વાસ પણ થતું હોય છે. અને અમુક વાર તો કેવું થાય કે તમે જો નસો ડેલી કન્ટિન્યુ લો તો એક પોઈન્ટ પર તમને એવી લત લાગી જાય છે એની કે જો તમને એ સમયે વસ્તુ ના મલે. તો તમે ઘણા ચીડચીડા થઈ જાઓ છો અને એના કારણે ભારી નુકસાન કરી બેસો છો. અને એક વ્યક્તિના વ્યસન થી તો આખો પરિવાર મુશ્કેલી માં આવી શકે છે ઘરનું વાત તાવરણ બગડી શકે છે. આર્થિક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે આપણા સંબંધોમાં તણાવ આવી શકે છે. બાળકોના શિક્ષણ પર અસર થતી હોય છે. અને પરિવારનો વિશ્વાસ પણ અમુક વાર તૂટી જતો હોય છે. અને સાથે સાથે એ સમાજ પર પણ ઘણી અસર કરતું હોય છે કે નશાનું પ્રમાણ જો વધે તો ગુનાઓમાં વધારો થઈ શકે છે લોકો વધારે ને વધારે અ નશા કરવા માટે પૈસા એકઠ્ઠા કરવા માટે ચોરી પણ કરી શકે છે પછી અકસ્માતો વધી શકે છે જો ચાલુ ગાડી હોય તો તમે ચાલુ ગાડી એ અ કોઈ પણ દારૂ કેવું કઈ વ્યસન કરો. તો કઈક અકસ્માત પણ તમે કરી શકો છો આપડી જે કાર્ય કરવાની ક્ષમતા છે એમાં પણ ઘટ થતો જોવા મળે છે ને આરોગ્ય વ્યવસ્થા પણ પર ઘણો ભાર અ વધતો જોવા મળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. હવે આ બધી જે છે આપણે ચર્ચા કરી એ તો થયું કે પ્રોબ્લેમ શું છે? કે મુશ્કેલી શું છે હવે જો વ્યક્તિ નસો છોડવા માંગે તો તેને શું કરવું જોઈએ તો જો તેને સૌથી પહેલા પરિવાર અને મિત્રો ના સહયોગની જરૂર હોય છે કારણ કે અમુક વાર કેવુ થાય કે નશા વાળી વ્યક્તિ જે હોય છે એને નશો છોડવો પણ હોય તો અમુક વારે સંકોચ અનુભવે છે કે લોકો શું વિસાર વિચારશે પરિવાર શું વિચારશે પરંતુ એ સમયે એને સૌથી વધારે જરૂર તેના પરિવાર અને મિત્રોના સહયોગની હોય છે તો આપણે એ વ્યક્તિને સૌથી પહેલા તો એને ખુદ એમાં એ વસ્તુ માંથી બાર કાઢવું જોઈએ અને જરૂર પડે તો ડોક્ટર અથવા વ્યસન મ્યુક્તિક મુક્તિ કેન્દ્રની પણ મદદ લેવી જોઈએ યોગ્ય સારવાર અને સહયોગથી ઘણા લોકો સફળતાપૂર્વક નશો છોડી શકે છે અને બીજું સમાજમાં જાગૃતિ લાવવા માટે શું કરવું જોઈએ તો શાળાઓ કોલેજો અને ગામ શહેરોમાં જાગૃતિ કાર્યક્રમો રેલીઓ અને ચર્ચાઓ દ્વારા લોકોને નશા ના નુકસાન વિશે માહિતી આપવી જોઈએ ઘણી વાર કેવું હોય છે કે લોકો સ્ટ્રેસ ના કારણે કે દુઃખ ના કારણે કે મેં કહ્યું એમ કે મિત્રોના દબાણના કારણે નશામાં પડી જતા હોય છે અને અમુક વાર એમની પાસે માહિતીનો અભાવ હોય છે તો જો વાતચીત કરીશું રેલી કાઢીશું કાર્યક્રમો કરીશું તો એમની પાસે માહિતી જ જશે અને બદલાવનું સૌથી પહેલું પગલું છે જાગૃતિ તો જાગૃતિ આવશે તો એ લોકોને પણ બદલાવ લાવવાની ઈચ્છા પેદા થશે તો એ રીતે એ લોકો જે છે એ બદલાવ કરી શકે છે અને સરકાર પણ આ માટે ઘણા પ્રયાસો કરે છે. વિવિધ કાયદા જાગૃતિ અભિયાન અને વ્યસન મુક્તિ સેવાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આની આની અંદર સૌથી મોટી જવાબદારી છે મા બાપની કારણ કે કે અમુક વાર કેવું થઇ જાય છે, કે બાળક જે છે પોતાની વસ્તુઓ મા બાપ સાથે અ શેર નથી કરી શકતું. તો બાળકો સાથે અને બાળકોને મા બાપ સાથે ના કહી શકવાનું સૌથી મોટું કારણ છે કે અ મા બાપનું ગુસ્સા વાળું વર્ચસ્વ અને ડર તો બાળક મા બાપે એ વિચાર જજ કર્યા વગર, ગુસ્સો કર્યા વગર, બાળકો સાથે ખુલ્લી વાતચીત કરવી જોઈએ સારા સંસ્ સંસ્કાર આપવા જોઈએ અને તેમની મિત્ર મંડળી વર્તન પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ તો જે છે એ લોકો નશાથી બચી શકે છે. અને નશામાં પડેલા હોય તો એમાંથી મુક્તિ મેળવી શકે છે.
હા, એ તો તમેં ઘણી સાચી વાત કીધી વાંધો નહી, સારું સારું ચાલો. પછી વાત કરીશું આપડે, હા આવજો.